હલો. કેમ છો? હ મેડમ આવો. તમે કેમ છો? હા! થોડી નોકરીથી આઈને, થોડી આરામ. તમે? તમે શું કરો છો?
આરામતે.
હાલો.
બસ. અમે બી આરામ.
તમે શું કરો છો? હા હા! હવે ખાવામાં શું બનાવાનું તમારે?
હવે તો વરસાદ બહુ માસમ. હલો.
એવું સે. અમારી યાત્રા આવે ને એટલે બધ. જિયા બનાવાના. તમારે? હલો.
તમારો અવાજ નહી આપતો મેડમ. તમારો અવાજ નહી આવતો. તમારે નહી.
બોલો બોલો. મારો આવે?
હા! શું કરો છો?
અવે આયુ? બસ બેઠા છીએ. તમે કેમ? હા હા! તમે દાલબટી માવતા બહુ સારું આવડે. હેને?
હમ! તમે ખાધેલી? તમારે તમારે. હા તમારા ઘરમાં નહી બનતી દાલબટી?
બને છે. પણ રેસીપી કઈ. દસો તો સારી મ છે એમ.
અમારેને કકડો લોટની ભી બને ને, ઝીણા લોટની ભી બને. પણ અમારે કકડા લોટની નહી બનાવતા. અમે ઝીણા લોટની. બનાવી. રોટી નની બનાવીની જ. એમાંથી અજમું નાખવાનું. થોડું જીરું નાખવાનું. તેનો મૂળ હડકો નાખવાનો. પછી તો બાંધી દેવાનો લોટ. પછી, એના ગુલ્લા કરીને અમાર. કુકર છે. એને કુકર ઉપર શેકી દેવાનું. હમ અમે શેકીને બનાવીએ. તમે બાફીને બનાવો છો?
હા! બાફીને બનાય છે. ખબર નહી મમ્મી બનાવે છે.
આ વડતું હશે હે. રા મમ્મી નુ બહુ સરસ આવડતું હશે. હલો હલો
કપાય છે થોડો થોડો
હા તમારો ભી થોડો કપાય સે મેડમ હમ ના હવે સરસ આયો બોલો હા બોલો હવે આયો અવાજ તમાર શું બનવાનુ હલો
આજે ઘરે શું બનશે એમ વઘારેલી ખિચડી બનશે કદાચ ઘઘારેલી ખીચડી બનશે મમ્મી બનાવશે તમને આવડે તમે કઈ રીતે બનાવો હમ તમે કઈ રીતે બનાવો વઘારેલી ખીચડી
હું હેને લસણ ને આદુની પેસ્ટ બનાઈએ લડુગ લીલી મરચા નાખીએ ને એમા બટાકુટ ડુંગળી બધુ નાખીને સરસ બનાએ તુવેરની દાલની બનાઈ મૂગની દાલ નહી બનાએ જે ભાવે જે છોકરા કે એ બનાવાની એ રીતના
બરાબર છે
તમાર
અમારે બી હા મારી મમ્મી બઉ મસ્ત બનાવે પણ બઉ સૂકી સૂકી બનાવે હું બઉ ગીલી ગીલી હું લાંબા ચોખાની બનાવ ને એટલે વ ઘારેલા ભાત જેવી બની જાય
શ બરાબર ના અમે તો હેને જીણા ચોખા આવે ન જીરાસે અમને બધુ બનાવતા આવડે અરબી ના પત્તા પસી એ હમ જે ગુજરાત બધી આવડે તમારે હમ અને ગુજરાતી આ ઇટમા દાળ ભાત સાક ઓટલી શાક પંજાબી પનીર નું શાક હોય રોટલી હોય એ બધુ અમે બનાએ
બહુ દિવસથી પનીર ન શાક નહી બન્યુ પંજાબી ટાઇપ
એવુ છે તો તમારે બનાવવુ હોય તો અમને કેજો હું તમને રેસીપી શીખડાઇસ હેન જો પેલા શું કરવાનુ પનીર ને લઈ લેવાની પેલા પનીર લઈ લેવાની પહી પનીર ના કકડા કરવાના પસી થોડુંક બે ચમચી તેલ મૂકી અ કઢાઈમા થોડુ તર કરી નાખવાની પસી મા હલ્દી મીઠું નાખી ને થોડુંક ચણા ન લોટ ના છૂટકે થોડો નાખવાનો નકર હરી મીરચ નખીને પિલરમાં મૂકી દેવાની પસી એને ડુંગળીની અ અ આદુની એની પેસ્ટ બનાય ને ટામેટાની ને એની પેસ્ટ બનાઈ પસી વઘાર હમ જીરા જીરા આખા થોડોક તડકો આપવાનો હમ ઘી તરતાય દેવાનુ બઉ મસ્ત પનીર બને તમે જોજો બહારથી લાઇને સાહિદ પનીર બને ને આવી બને હમ સાઈડ પનીર બી એમને આવડે બનાવતા પન પનીર ચિલ્લી આવડે હમ તમને તમને શું શું આવરે
મને મને પણ આપણે બહ બવ હવે કા બનાવીશ ખબર કાલે સવારે જો હું બેઠ ઉઠી ને તો નાસ્ નહી હવે થી ડેલી નાખ કરવાનું નહી કઈ રીતના ઘઉંો લો લેવાનો ની અંદર ચા નો લોટ લ ્ અર ડુંગળી વુંગળી બધું મિક્સ કરીને મસ્ત એનો લોટ બાંધી દેવાનો પછી એના પઠા ઉતારવાના પરાઠા ન
એના કરતા તમને હું એક રેસીપી બતાવ મસ્ત એના કરતા હું એક રેસીપી બ ત એમ થોડો ચણાનો લોટ લેવાનો થોડો ઘઉં નો લોટ લેવાનો નથો નાખની અંદર બ અમારે ડુંગળી નાખવાની ને એક મરચું નાખવાનું ને એ સમારી અંદર સરસ એકદમ ગોળને ફ ફીણ ફીણ વળવા દેવાના મસ્ત કરવા એના ણા બધા ઉતારવાના બ મસ્ત ટેસ્ટી લાગે હ બઉ ટેસ્ટી લાગશે તમે એકાય કર એ સરસ લાગશે બ મ માં અમે ઈદ બનાવીએ હમ અમે ઉક્ત સવાલમાં નાસ્તા માં પઈ આલુ બટાકાના હ સ્્ટવીપસ ન ભૈયા પરોઠા એવું બધું જ બનાવીએ અમા રોજ અમારા ઘરમાં રોજ ડેલી નાસ્તો થાય
એછ જ્યાદા હો ગયા નઈ કાલ થી અમારે બનાવાનું ચાલુ કરવાનું છે હમ
એવું છે તમા તમાર મમ્મી નોકવી જાય છે શેકે ગેરદ્ર
નોકરી જાય છે
એવું હું બી નોકરી બી જઉં બચ્ચાની વિશસ્કાર
હવે બરાબર મસ્ મસ્ત બ્રેકઅપ લોહા બનાવવાના આવ ઉતમ બનાવાના પોહા બનાવાના ઉત્તપમ બનાવાના પછી થવાના
એવું કંઈક ખબર દેલી કંઈક ખ હ
હા અમારે ઘર થોડુંક કરિયાણું કરાય ભરાઈ દઈએ ને પછી બધું લાવીશું ને તમારે જ બનાવાનું તમારે કેમ કેમ બધું તમારા ફેન ને શું કરે તમાર પં છે કે નથી મે જ નથી
અચ
મેરેજ નથી
ના હ
હલો બરાબર બરાબર
અત્યારેએમ નથી કેતા નથી અત્યારે નોકરી નોકરી હા હજુ તો કરિયર બનાવાનું
ના ના સાચી વાત નહી કેરિયર બનાવવાનું સ મમ્મી કરવાનું સારું એને ઓછું ભણતા આપડે પણ સારો છે બિચારો એ દિવસ મોબાઈલમાં મચેડ તો હોય ફ નહી પડ્યું એને
તો
હા એ થોડો એવોસે એ થોડો નિકખમ બો છે એના પપ્પા જેઓ એ પપ્પા એવું છે તો શું કરીએ હવે આ જમાના છોકનેક કશું કેવાય ના
હમ
હમ આ જમાના છોકરા અત્યારે હેને કેવાયબી હરખું તોય ઊંધુ સંભાળ બોલવું પડેમ બોલો બીજું તમારા ઘરમાં પણ તમારા હા બોને તમે બોલો ને થોડુંક તમે બોલો હું જ બોલ બોલ
હું શું બોલું હું તો મસ્ત બહાર બેઠું હવા સારું યાદ આઈ થિંક હવે વરસાદ પડશે
હમ પણ કેટલી બધી ગરમી છે મેડમ અમારે હ નસી ચ આાલતીને ગરમી કેટલી બધી છે અમારે
કેટલી એસી
લાગતી જ નથી ઘરમાં શું રહેેવાનું નથી ગમતું નઈ ઓના તો પતરા નથી
તમે હ તું ભી આજે ભી ટ્રોલી ખે હા આવ
હા હા આવું શું કરીએે મેડમ આ તો નોકરી આપડે કેહેવાય નહી હા માહોલ ઠંડૉ શે નહી મેડમ બઉ ઠંડો શે હા હમ
ખબર પડશે
સરસ હા એજ તો હું આઈ બાર એટલે તો માવલ ઠંડો લાગે છે સરસ હા બોલો બીજું બોલો
સારું હવે મૂકું દસ મિનિટ થઇ ગઈ છે હા ઉભા ર હું કરું ફરીથી હા જય શ્રી કૃષ્ણ હા
શ